હેલો. હેલો, જય શ્રી કૃષ્ણના મજામાં. તમે કેમ છો?
જય શ્રી કૃષ્ણ હું પણ મજામાં છું તમે કેમ છો?
હું મજામાં છું શું કરો છો અમના તમે?
કઈ નહી હમને બેઠી હતી સોચો આજે, આપ તમને કોલ કરીએ અને, થોડો એક એક સરસ મજાનો ટોપિક વિશે આપણે થોડી ચર્ચા કરીએ.
હા વાંધો નહીં કર.
હા, તો ચાલો આપડે આજે ઇન્ટરનેટ વિશે વાત કરીએ સુું વિચાર છે?
હા સારું વિચારશે કરી જી આપણે ઇન્ટરનેટ તો સારી વસ્તુ છે, ઇન્ટરનેટ બના જિંદગી ન ચાલે બતા ને ઇન્ટરનેટ ઉપ ડિપેન્ડ છે હમણા તો બધા.
હા, એ તો વાત તમે સાચી જ કહી, અને ઇન્ટરનેટ આજના આધુનિક યુગની એક મહત્વપૂર્ણ શોધ છે તેના દ્વારા સમગ્ર વિશ્વ એકબીજા સાથે જોડાઈ ગઈ જોડાઈ ગયું છે, ઇન્ટરનેટ નો ઉપયોગ શિક્ષણ, વ્યવસાય, મનોરંજન, સંચાર અને માહિતી મેળવવા માટે વ્યાપક રીતે છે થાય છે, વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે, અને વિવિધ વિષયો વિશે એમને માહિત પણ મળી શકે છે.
આ તો તમે સારી વાત કીધી છે. આ તો થાય જ છે એમના શું છે ને તમે જો હવે છોકરાઓને શું છે રજા છે એમના તો રજામાં એમને શું થાય એમને એના ઘણા બધા પ્રોજેક્ટ મેળવ્યા છે. પણ આ પ્રોજેક્ટ કરવાનું કેવી રીતે એમને ની ખબર પડે હવે હું પોતે શું કરું છું એમને ઇન્ટરનેટ ઉપ પણ નાખી દઉં છું ગૂગલ ઉપર પછી એ પોતે સર્ચ કરે છે છોકરા લોકો એ ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે એમ પોતે સર્ચ કરે પછી કે જો આ શું થયું છે અમે આમ કરવાનું છે અને એમ કરવાનું છે મારા ફોટો આ મગાવવાની છે રાજસ્થાન નું આ કલ્ચર છે તમે આ ફોટો મને લઈને આપો પછી એવી રીતે હું કરવાનો છું કે મારી મેમને મને કીધું છે કે તમારે પ્રોજેક્ટ બનાવવાના છે. જો ઇન્ટરનેટ નો હોય તો બધા છોકરાને ખબર ન પડે કે કેવી રીતે એમનું પ્રોજેક્ટ કરવાનું છે બહુ સારી વસ્તુ છે કે અમનેમ ઈન્ટરનેટ ની સુવિધા ઉપલબ્ધ છે.
હા એ વાત તો તમે સાચી કહી, ઇન્ટરનેટ દ્વારા ઈમેલ વિડિયો કોલ, સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશનોની મદદથી લોકો સરળતાથી એકબીજા સાથે જોડાયેલા રહે છે. ઓનલાઈન શોપિંગ પણ આપણે કરી શકીએ છીએ, ઓનલાઈન ટિકિટ બુકિંગ, બિલ ચુકવણી અને બેન્કિંગ જેવી સેવાઓ પણ આપણે ઇન્ટરનેટના કારણે ખૂબ સરળ બની ગઈ છે. આ ઉપરાંત ઇન્ટરનેટ મનોરંજનનું પણ એક મોટું સાધન છે જ્યાં લોકો ફિલ્મો જોઈ શકે છે, ગીતો સાંભળી શક છે અને વિવિધ રમતો રમી શકે છે.
તમે જો ને એમના તોરા છોકરાને એમને હોમટાઉન આવ્યું છે પછી એમને પાછુ કો કોઈ બોર્ડ ગેમ નથી પછી આ શું કરે અને બોર થઈ જાય છે પછી છોકરા નાના છે અહીંયા તો સાના સાંકળા છે નહીં છોકરા છે નહી પછી એને શું કર્યું ઇન્ટરનેટ ઉપર એમને ગેમ નાખ પછી લુડો છે આ બધા બોર્ડ ગેમ છે પછી ઇન્ટરનેટ ઉપર રમે છે આના સાથે પછી એનું ટાઈમપાસ થઈ જાય છે એમના. પછી શું છે કે મારી સિસ્ટર છે બહુ દૂર રહે છે પછી હું અમને વાતો નથી કરી શકતી પછી હું શું કરું એમને વિડીયો કોલ લગાવી દઉં છું પછી જો એમાં આ રીતે તમારી સાથે તમારી સિસ્ટર રે છે તમારી મમ્મી રે છે પણ તમને એમને બધી પ્રોબ્લેમ ન થાય કે તમે એમ સમજો કે તમારી સાથે રે છે તમે વાતો કરી શીખ્યો છો તમાર મન સારું થઈ જાય છે આ તો બધી સારી વાત છે.
હા એ વાત તો તમે સાચી કીધી. જોકે ઇન્ટરનેટના ઘણા ફાયદા છે, પરંતુ તેની યોગ્ય અને મર્યાદા પૂર્વક આપણે અ એનો યુઝ કરવો જોઈએ. વધુ પડતો કપડા સમય નો બગાડ કરી શક શકે છે અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શક
થાય થાય મસ્ થાય છે. પછી કા અમુક અમુક છોકરો શું કરે છે રાતો મોબાઈલ લઈને બેઠો હોય છે ઇલેવન સુધી ટ્વેલ્વ સુધી નું પછી એમને શું થાય એમની આંખો ખરાબ થઈ જાય પછી એ સમજે નહીં એમને કે એમને ઇન્ટરનેટ છે એમનો ચસ્કો ચડી ગયો છે. મારે તો ઇન્ટરનેટ પર બધું મને મળે છે મને યુટ્યુબ મળે છે મને આમાંમે ગેમ જોયએ છે રીલ જોયએ છે પણ આ સારી વસ્તુ ન હોય પછી આ અમને છોકરાને સમજાવવું જોઈએ કે આપને આ ઇન્ટરનેટ છે પણ એને યુઝ તમે અમુક અમુક ચીજો પર કરવાનું હોય. જયારે તમને જરૂરત થાય ત્યારે તમે આનો યુઝ કરો. પછી બગાડ કરવાનો તો મને યુઝ ન કરાએ. આ તો બધા છોકરો અમને સમજાવવું જોઈએ. પણ છોકરો આજકાલ સમજે નહીં અનેને ખબર નથી આ ઇન્ટરનેટ કે એવું છે એ તો જો છે રીલ આવે છે એમને મેસેજ આવે છે પછી એને ફોલો કરતા જાય છે કે આને જો જોવાનું હોય એને યુટ્યુબ ઉપર બ ધું મલીજ જાય છે.
હા, એ વાત તો તમે અહ સાચી કીધી અને આ રીતે ઇન્ટરનેટને અહ જ્ઞાન માહિતી અને સંચાર અહ સંચારનું એક શક્તિશાળી સાધન છે, જે આપદઉંજીવનને વધુ સરળ ઝડપી અને સુવિધા જનક બનાવે છે. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના પણ આપડે
નથી મુશ્કેલ છે, બધા મુશ્કેલ છે. આપડા એમાં તો થિયું તો એમ ને બધા લોકો વર્કિંગ થાય છે વર્કિંગ હોય છે પછી એમને શું છ એ આજે એમને પે હવે તમે એક્ઝામ પણ લઈ લો ને તમે સ્કૂલમાં બધા ટીચર ને શું કરવાનું હોય એમને પેપર એક્ઝામ પેપર બનાવવાનું હોય પછી આ શું કરે અને એક પેપર આ બનાવીને બેઠે તો તમે તેન બે સે ત્રણ દિવસ લગી જાય પછી આ જોય અનેને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી પેપર ગોતવા માંગે પછી. એમને જો તમે એક દિવસ મેં આખા પેપર બનાવી નાખશે. કયુંકી ઇન્ટરનેટ સુવિધા એમ જ છે કે એમને બહુ આઈડિયા આપી દે છે એમને એછે સારું સારું આઈડિયા મી જશે અને છોકરાને કવી ભણવાનું હોય છોકરે કશું લેખવાનું હોય આ બધું તમને ઇન્ટરનેટ ઉપર સારી સુવિધા ઉપલબ્ધ છે. તો ઇન્ટરનેટ અમુક અમુક ચીજ અમે સારી વસ્તુ છે ને વધારે સારું છે આનો યુઝ તમે લિમિટેશનમાં કરો તો વધારે સારું થાય છે કે તમારો છોકરાને બગડશે નહી તને લિમિટેશન ટાઈમની લિમિટેશન રાખો તમારે એલા કલાક તમારે ઇન્ટરનેટ જોવાનું છે પછી તમે ટાઈમ રીતે તમે એને યુઝ કરો આ બધી સારી વસ્તુ છે.
હા, આ તો તમે સારી વાત કીધી અને જો આપડે ઇન્ટરનેટના ફાયદાઓની વાત કરીએ તો આપડે જો આપડે ઝડપથી આપડે માહિતી પ્રાપ્ત કરી શકીએ છે એક સેકન્ડમાં આપડે માહિતી પ્રાપ્ત કરી શક કીએ છે પછી એ વિધિયાર તેઓને આપડે ઘર બેઠા આપડે અભ્યાસ કરી શકીએ છે. પછી આપડા પાસે ઇમેલ ચેટ અને વિડીયો કોલનો અહ દ્વારા આપડે સંપર્ક કરી શકીએ છીએ બીજા આપડા ફ્રેન્ડ્સ હોય પરિવારજનક હોય કોઈને બી, અને પૈસાની લેવડ દેવડ. પણ હવે તો સરળ બની ગઈ છે. ઓનલાઈન બેન્કિંગથી ડિજિટલ પેમેન્ટથી, જેમ કે ગૂગલ પે. અને આપણે ઘર બેઠા વસ્તુઓ પણ મંગાવી શકીએ છ છેએ ખરીદી શકીએ છે, ઓનલાઈન શોપિંગ દ્વારા. પછી મનો એક આમ કે ને ઇન્ટરનેટ એક મનોરંજન નું સાધન પણ છે, જેનાથી જેમ કે આપણે ફિલ્મ જોઈ શકીએ છીએ ગીતો સાંભળી શકીએ. રમત રમતોના વિડીયો જોઈ શકીએ છે, પછી ઘણા કાર્યો ઝડપીટથી આપણે કરી શકીએ છીએ ને હવે તો ઇન્ટરનેટ પર કેટલા નવા નવા કોર્સો પણ આપણે આપને મળે છે, જેના જે કોર્સ આપણેે. કરીને આપણી જે સ્કકીલ્સ હોય, તે બી આપણે અપ અપગ્રેડ કરી શકીએ છીએ, જેમ કે ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ એમ્પાવરમેન્ટ આ બધા કોર્સ હોય છે.
આ તો તમે સારી વાત, જો તમે ફેસ્ટિવલ ઉપર જો તમે દિવાળી આવશે તમને રક્ષાબંધન પછી શું છે, આ કામોક આમોક દશુંગ. દૂર રહેતા હોય છે પછી એમને શું છે ગિફ્ટ નથી આપી શકતા રા નથી ભ એમને શું કરે છે, આજ ન્ટરનેટ ઉપર આખીક કરી દે છે અને ત નેટ ઉપર તમને, તમાર ગિફ્ટ બી મળી જ જાય છે તો આ તો જો બધુ સારી વસ્તુ થાય ને કે આપણે ટાઈમ બી આપણે ટાઈમ ની ખોટી ન થાય ટાઈમ વાંચી જાય તમારો ટાઈમ સેવ થઈ જાય, પછી કોઈ દૂર જાય ન શકે તો પછી આપણું એમનું કામ થઈ જાય છે, તમે દિવાળી નું ગિફ્ટ મળી જાય છે. તમ બધી રીતે તમારે આખું કામ થઈ જાય છે, તમે જો તમે ઇન્ટરનેટ ઉપર છોકરા અમને તમે ભણવા બેઠ બેસે, પછી એમને કઈ સમજ નથી આવ તો પછી આ સર્ચ કરે, પછી એને એને આખું મિનિંગ એના ગૂગલ ઉપર અને યુટુબ બધું મિલી જ જાય છે તો પછી છોકરાઓ શું કરે આ સર્ચ વાળ ફડી વાળ સર્ચ કરતા હોય છે, જે વસ્તુ એમની નીકળી ગઈ છે સ્કૂલમાં નથી સમજ પડતી પછી ઇન્ટરનેટ ઉપર જોવે એમને પાછું સમજ આવી જશે કે મારી મેમને મને શું સમજાવ્યું હતું, મારે કેવી રીતે કરવાનું હશે, અને કઈ ન્યુ ટેકનિક છે કે નથી હવે હું ઈઝી તરી કેને હું એને ગોતી લું પછી એ બધી સારી વાત છે કે એમને બધું મળી જ જાય છે, પછી એ સારું થઈ જાય છે એમના માટે અને ઈઝી બી થઈ જાય છે.
હા, એ વાત તો તમે સાચી કહી, હવે તો જો આપણે ઇન્ટરનેટના ફાયદા વિશે તો આપણે વાત કરી લી, હવે આપણે ગેરફાયદા જોઈએ, જો લોકો આપણે ગેરફાયદામાં પેલું આવે છે, કે લોકો વધુ સમય છે ને ઓનલાઈન આવે છે, અને સોશિયલ મીડિયા અને ગેમ્સમાં ઘણો સમય બગાડે છે, અને વિદ્યાર્થીઓનું ધ્યાન પણ, ભણતર પરથી હટી શકે છે, અને આપણે જોયું હશે, કે ઇન્ટરનેટ પરથી આપણા સાયબર ક્રાાઈમનો પણ ભય વધી. જેમકે હેકિંગ ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી થઈ શકે છે ઘણી વખત અફવાઓ અને ખોટા સમાચાર પણ ઝડપથી ફેલાઈ જાય છે વ્યક્તિગત માહિતી ચોરાઈ જાય છે આપણી લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી આંખોને પણ આપણા નુકસાન કરી શકે છે, અને વધુ સમય બેસી રહેેવાથી, સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.
અસર થાય ને પણ તમારી આઈસ ને તમારે તમારી હેલ્થ ને તમારે બવ ખોટુ થાય તમારી હેલ્થ ખરાબ થાય છે. એ છોકરાઓને બને, જો તમે જો બે લોકો બાત કરવા બેઠે સે પણ એમને ધ્યાન આપને આખું મોબાઈલ ને હોય છે. પછી કાઈ નથી સમજતા બીજા સામને વાળા શું કે છે એમના મોબાઈલમાં ટાઈમ સ્પેન્ડ કરે છે. પછી આ બધી એમાં જ બાત બહું સારી ન હોય કે તમે સામને બે જણા બેઠા છે તમે મોબાઈલ ઉપર બેઠા છો એ બી એક અલગ ડિસિઝન છે બધા લોકોનું, કે તમે મોબાઈલનું તમે ઇન્ટરનેટ ઉપર નહી બેસી રહેવાનું છે. તમે આ સમજવાનું છે કે સામને કેવી સિચ્યુએશન છે, કેવો માહોલ છે તમારે સમજવું જોઈએ છે.
હા ઇન્ટરનેટ ખુબ જ ઉપયોગી છે પરંતુ તેનો વધુ પડતો અથવા ખોટ ટો ઉપયોગ અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે, તેથી તેનો સમય અહ સમજદારપૂર્વક અને મર્યાદાથી આપણે કરવો જોઈએ.
તને મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ અને પાછું અમે બાત કરીએ છીએ તમારે.
હા ચાલો જય શ્રી ક્રિષ્ના.